હેલો કેમ છો બેન.
હું તો મજામાં છું તમે બતાવો તમે કેમ.
હું કોણ મજ. જામાં છું તો આજે આપણે કયા ટોપિક પર વાત કરવાના છે.
આજે આપણેે કામ જીવન અને સંતુલન વિષય ઉપર વાત કરીશું તો તમે મને કામ જીવન અને સંતુલન વિશે કઈક બતાવો ને.
હા ચોક્કસ તમે જે. ટોપિક પસંદ કર્યો છે ને એ ખુબ જ સરસ ટોપિક છે વિચારતી નથી કે આ આના વિશે કામ જીવન અને સંતુલન વિશે મને પણ થોડી ઘણી માહિતી મળે તો તમે કોલ કર્યો ને તો મને પણ ખૂબ જ. આનંદ થયો તો મને જે. કામ જેવન અને સંતુલન વિશે જે થોડી ઘણી વાતો ખબર છે ને એ હું તમને કે. કહું. બધા દોડી દોડી તો નથી. રહ્યાને ક્યાં કે આપણ આપણું જીવનમાં શું ચાલી રહ્યું છે એ પણ આપણને ખબર નથી પડતી કારણ કે આ ઓફિસ ડેડલાઈન્સ આ બધું ક્યારેય. પતવાનું જ નથી સા. ને મને ઘણી વાર એવું લાગે છે કે આપણે જીવ જીવવા માટે કામ કરવાને બદલે કામ કરવા માટે જીવી રહ્યા છીએ તમને નથી લાગતું કે આપણી લાઈફમાં કઈ ખુટ. છે તે પેલા પ પેલાના પેલાના જૂના દિવસો યાદ કરીએ. તો જય્યારે સાંજ સાંજે આપણે નિરાંત બેસતા કોઈ ટેન્શન નત. તો. અને અત્યારે તો ઘરે હોઈએ તો પણ મગજમાં તો ઓફિસ ના ઈમેલ જ ઈમેઈલ જ. તા હોય છે આ વર્ક લાઈફ બેલેન્સ વિશે બધા વાતો તો બહુ કરે છે પણ ખરેખર કોઈ સમજાવતોું નથી કે છે શું આજે હું આજે હું તમને મારો જ દાખલો આપું. હમણાં થોડા સમય પહેલા હું જમવા બેઠી હતી અને અચાનક ઓફિસ માંથી મેસેજ આવ્યો મારું મૂડ મારું મૂડ બહુજ ખરાબ થઈ ગયો આપણે વિચારીએ છીએ કે એક મેસેજ જોવામાં શું થાય પણ એ એક. મેજ આપણી માનસિકતા માનસિક શાંતિ છીનવી લે છે મને તો એમ લાગે છે કે આપણે આપણી આસપાસ એક એવી દિવાલ બનાવી પડશે કે તે પહે જ પહેલે પાર જ ઓફિસ ના આવી શકે આપણે લોકોને નાક. શીખવુ પડશે ઘણી વાર આપણે સારા દેખાવા માટે બધું માથે લઈ લઈએ છીએ અને પછી છેલ્લે આપણે થાકી જઈએ છીએ અને તમને શું લાગે છે મારી વાત તમને. સાચી નથી લાગતી આપણે મશીન નથી પણ આપણે માણસ છીએ અને માણસને સર્વિસિંગ ની જરૂર પડે છે તો માણસને વિરામની પણ જરૂર હોય છે બરાબર ને હવે મેં તો નક્કી કર્યું છે કે થોડા થોડો સમય કાઢવો. એવો કાઢવો કે જેમાં હું મે મારા પરિવારને ટાઈમ આપી શકો ફોનને સાઈડમાં મૂકી દેવાની છું સાચું. કહું તો આ દુનિયા આપણા વગર અટ. કી નથી જવાની. આપણને તો આપણે ન હોઈએ તો પણ ઓફિસ ચાલવાની જ છે પણ. આપણું ઘર આપણા વગર ચાલશે નહી જો આપણે પૈસા કમાઈએ છીએ પણ જો એ પૈસા વાપરવા માટે જો આપણી પાસે સારો સ્વસ્થ સમય ન હોય તો તે પૈસા કમાવાનો અર્થ શું મને તો એમ લાગે છે. કે આપણે નાની નાની ખુશીઓ પર ધ્યાન આપવું જોઈએ જેમ કે શાંતિ થી ચા પીવી જૂના મિત્રોને ફોન કરવો કે બસ એમ જ એમ અડધો કલાક કઈક કર્યા વગર બેસી રહેવું આને જ જીવન સંતુલન કહેવાય સંતુલન. એટલે. કઈ મોટું કામ નથી. કરવો બસ. બેપડ બે પડ બસ ચીપ. પળમાં છે ને એ પળને પૂરેપૂરી રીતે જીવી લેવી જોઈએ તો આ તો મેં તો તને તમને અત્યારે ઘણી બધી કામ અને જીવન. ના સંતુલન વિશે વાત કરી જે મારા અનુભવો મેં તમારી આગળ રજૂ કર્યા તો શું તમે મને એના વિશે થોડી ઘણી માહિતી આપી શકો છો.
હા ચોક્કસ હું તમને આ કામ અને જીવન વિશે હજુ માહિતી જે ઊંડાણ. ઊંડાણ પૂર્વક હું તમને બતાવીશ. કે આપણે કહીએ તો આજના ઝડપી સમયમાં કામ અને વ્યક્તિગત. જીવન વચ્ચે સંતુલન જાળવું ખૂબ જરૂરી. જરૂરી બન્યું છે કારણ કે કામ અને જીવન વચ્ચે વ્યક્તિને તે માટે ફુરસત જ નથી મળતું કે તે જીવન માટે સમય કાઢી શકે ઘણા લોકો કામમાં એટલા વ્યસ્ત થઈ જાય છે. કે તેઓ પોતાના પરિવાર આરોગ્ય અને આનંદ માટે પણ સમય કાઢી શકતા નથી પરિણામે માનસિક તણાવ અને થાક વધે છે તેથી જીવનમાં યોગ્ય સંતુલન રાખવું જરૂરી છે કામ જીવનનો મહત્વપૂર્ણ ભાગ. તે આપણને આવક આત્મવિશ્વાસ અને ઓળખ આપે છે પરંતુ માત્ર કામ જ જીવન નથી પરિવાર સાથે સમય પસાર કરવો મિત્રો સાથે વાતચીત કરવી અને પોતાની મનપસંદ પ્રવૃત્તિઓ માટે. સમય આપવો એટલું જ મહત્વનું છે સંતુલિત જીવન માણસને ખૂબ ખુશ અને સ્વસ્થ રાખે છે સંતુલન જાળવવા માટે સમય નું યોગ્ય આયોજન કરવું જોઈએ કામના કલાકો નક્કી કરવા. આરામ માટે સમય રાખવો અને મોબાઈલ અથવા સોશિયલ મીડિયા પર ઓછો સમય વાપરવો ઉપયોગી છે નિયમિત વ્યાયામ કરવો સારો આહાર લેવો અને પૂરતી હું પણ જીવનમાં શાંતિ અને ઉઊર્જા લાવે છે. પરિવાર અને સંબંધો જીવનને સુખમય બનાવે છે જો માણસ માત્ર કામ કામમાં જ વ્યસ્ત રહે તો સંબંધોમાં અંતર આવી શકે છે તેથી પરિવાર સાથે ભોજન કરવું પ્રવાસ કરવો અથવા થોડો સમય સાથે. તાવવો જરૂરી છે આથી પ્રેમ અને સમજણ વધે છે એટલે કહી શકાય કે કામ અને જીવન બંને મહત્ત્વપૂર્ણ છે બંને વચ્ચે યોગ્ય સંતુલન સંતુલન જ રાખવું જરૂ ખુશી અને સફળતાનો માર્ગ છે સ. સંતુલિત જીવન જીવતો માણસ વધુ આત્મવિશ્વાસી સ્વસ્થ અને આનંદિત રહે છે માનવ જીવનમાં કામનું ખૂબ મહત્ત્વ છે કામ દ્વારા માણસ પોતાની જરૂરિયાતોને પૂર્ણ કરે છે અને પરિવારનું પાલન પોષણ કરે છે. પરંતુ જીવનમાં માત્ર કામ જ બધું નથી જો માણસ આખો દિવસ કામમાં જ વ્યસ્ત રહે તો તે પોતાના આરોગ્ય પરિવાર અને આનંદથી દૂર થઈ શકે છે તેથી કામ અને જીવન વચ્ચે સંતુલન રાખવું ખૂબ જ જરૂરી છે. આજના આધુનિક યુગમાં સ્પર્ધા વધી ગઈ છે લોકો વધુ પૈસા અને સફળતા મેળવવા માટે સતત મહેનત કરે છે ઘણા લોકો લાંબા કલાકો સુધી કામ કરે છે જેના કારણે તેઓ થાક અને તણાવનો શિકાર બને છે. કામનો વધતો ભાર ક્યારેક માનસિક સમસ્યાઓ પણ ઉભી કરી શકે છે તેથી સમયસર આરામ અને મનોરંજન પણ જરૂરી છે સંતુલિત જીવન માટે સમયનું યોગ્ય આયોજન જરૂરી છે દિવસના કામ માટે. સમય નક્કી કરવો અને પરિવાર માટે અલગ સમય કાઢવો જોઈએ બાળકો સાથે રમવો માતા પિતા સાથે વાતચીત કરવી અને મિત્રો સાથે સમય પસાર કરવો જીવનમાં ખુશી લાવે છે આ સંબંધોને મજબૂત. બનાવે છે આરોગ્ય પણ જીવનનો અગત્યનો ભાગ છે જો માણસ પોતાનું સ્વાસ્થ્ય જાણવી નહીં શકે તો તે કામ પણ સારી રીતે કરી શકશે નહીં નિયમિત વ્યાયામ કરવો યોગ કરવો સારો આહાર લેવો અને પૂરતી હું. ઘ જીવન સ્વસ્થ અને તાજગી ભર્યું બનાવે છે ઘણા લોકો કામના દબાણને કારણે પોતાની ઊંઘ અને. આરોગ્ય ને અવગણિત. જે લાંબે ગાળે નુકસાનકારક બને છે ટેકનોલોજીના વધતા ઉપયોગથી લોકોનું જીવન. સરળ બન્યો છે પરંતુ મોબાઈલ ઇન્ટરનેટ અને તેનો વધુ ઉપયોગ કરવામા માંથી સમય પસાર કરવાથી પરિવાર સાથેનો સમય ઘટી ગયો છે તેથી ટેકનોલોજીનો ઉપયોગ મર્યાદિત રીતે. તે કરવો જોઈએ થોડો સમય પ્રકૃતિ સાથે વિતાવાથી મનને શાંતિ મળે છે વિદ્યાર્થીઓ માટે પણ અભ્યાસ અને આરામ વચ્ચે સંતુલન જરૂરી છે સતત અભ્યાસ કરવાથી મન થાકી જાય છે રમત ગમત. સંગીત અને વાંચન જેવી પ્રવૃત્તિઓ મનને તાજગી આપે છે અને અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ કરે છે અંતમાં કહી શકાય કે કામ અને જીવન બંને જીવનના મહત્ત્વપૂર્ણ ભાગો છે. પ સફળતા તે જ માણસને મળે છે જે કામ સાથે પોતાના પરિવાર આરોગ્ય અને આનંદને પણ મહત્વ આપે છે જીવનમાં સંતુલન જાળવવી માણસને ખુબ સ્વસ્થ અને સફળ બની શકે છે કામ તો જીવનભર પડી રહેલ. પણ કામની સાથે સાથે પોતાનું શરીર પોતાની માનસિક સ્થિતિ. પરિવાર બાળક. કો એના પર ઉપર પણ ધ્યાન આપવું જરૂરી છે તેવી જ રીતે જેટલું બને તેટલું સોશિલ મીડિયાનો. ઓછો ઉપયોગ કરવો જોઈએ અ ઊંઘનું પણ વધારે અ લેવું જોઈએ કારણ કે અ ઊંઘ દ્વારા પણ એક મેડિસ એક મે અહ ઊંઘ પણ એક મેડિટેશનનું કામ કરે છે, જ્યારે આપડે પૂરતી ઊંઘ લઈએ છીએ તો આપણું એક યોગ તો એ પણ બની જાય છે, એટલે જીવનમાં આ બધી ક્રિયાઓ કરવી જરૂરી છે. તેવીજ રીતે અસંગીત વાંચન અને અન્ય શોખ માટે પણ સમય કાઢવો જરૂરી છે, જેના દ્વારા પ્રવૃત્તિઓનો માનસિક તાજગી આપ આવે છે અને સર્જનાત્મકમાં સર્જનાત્કમાં વધારો થાય છે, તો એના માટે આપણને પ્રયત્નો કરતા રહેવા જરૂરી છે, તો બહેન આજે તમારા સાથે મને કામ અને જીવન અને તેની સાથે સંતુલન કેવી રીતે જાળવવું એના વિશે તમારી સાથે ચર્ચા કરીને મને તે અંગે ખૂબ જ વધારે સમજ પડી છે, અને હું પણ આશા રાખું છું કે મેં જે માહિતી તમને આપી છે એના લી પણ, તમને ઘણો બધું ખ્યાલ આવ્યો હશે તો એના મા કે હું આપને આભાર કહેવા માંગુ છું. શું તમે પણ હજુ કઈ કહેવા માંગો છો?
હા, તમારા જોડે મેં જે વાત કરી ને કામ જીવન અને સંતુલન એ ખુબ જ સારા ટોપિક પર વાત કરી અને તમારા દ્વારા પણ મને ઘણી બધી માહિતી પ્રાપ્ત થઈ તો હું પણ તમને ખુબ ખુબ આભાર કહેવા માંગુ છું. અને મને તમારી જોડે વાત કરીને કામ જીવન અને સંતુલન વિશે ખુબ ખૂબ સારી માહિતી પ્રાપ્ત થઈ અવે હું એને મારા જીવનમાં ઉતારવાની પણ ટ્રાય કરીશ તો તમારો ખુબ ખુબ આભાર.
આપનો પણ આભાર.